હલો
હા મજામાં તમે
બસ મજામાં કેમ છો આજે શું યાદ આવ્યું બો ટાઈમે
આજે મને હા હ એકચુલી આજે હું આમ મારી ડોટર ને લેવા ગઈ ને સ્કૂલેથી તો અમારા એરિયામાં અહીંયા બો બધા રીડેવલપમેન્ટ થાય છે એમ કે જૂના ફ્લેટ તો પડે છે પણ સાથે આજુબાજુમાં જેટલા જૂના જૂના વૃક્ષો હોય કે એકદમ મોટા થઈ ગયા કેવું નવા હોય તો નાના સાઈઝ ના હોય આ તો એકદમ મોટા હોય જાંબુનું ઝાડ છે. કેવા બધા જૂના જૂના ઝાડ ઈ એટલાય લોકો કટ કરી દે છે ને તો કારણ કે બધું નવું નવું રી રીડેવલપમેન્ટ કરવું છે એટલે એને જગ્યા જોતી હોય પીપળો હોય કે કોઈ બી એવી રીતના ઝાડ કટ કરી દે છે, પણ ઈ જે કટ કરવા માટે જે એનું મહત્વ છે. વૃક્ષ નું કે જે આપણા જીવનમાં કેટલું જરૂરી છે એના થ્રુ આપણને ઓક્સિજન મળે છે, કેમ અ કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી શોષી લઈ એજ હવાને ચો ખી કરે છે કેટલા નુકસાન થાય છે ને એ કોઈ નથી વિચારતું અત્યારે કેવું છે બધાને નવા ફ્લેટમાં નવી જગ્યામાં નવી સ્કીમમાં જવું હોય છે પણ આજે બધા વૃક્ષો કપાય છે એનું પાછળથી કે આપડે ચાલો અત્યારે અહીંયા આ કાપવું પડ્યું આપણને એવું છે, પણ એવું કોઈને એવો વિચાર નથી આવતો કે ચલો પાછળથી આપ આપણે થોડાક એવા જે જગ્યા હોય ત્યાં વૃક્ષ વાવીએ કે આપણે બેલેન્સ તો એટલીસ્ટ કરી શકીએ એમ કે ફળ છે ફૂલ ઔષધિ હોય. કે લાકડું હોય કે કાગળ કઈ પણ એ એનો જે સ્ત્રોત છે એ તો વૃક્ષ જ છે પણ કોઈને વિચાર નથી આવતો તો આજે મને ઈ વાત યાદ આવી કે આજે એ વિષય ઉપર વાત કરવી છે, કે વૃક્ષોનું આપણી લાઈફમાં એટલીસ્ટ કેટલું મહત્ત્વ છે. એમ અને અત્યારના માણસોને એની કદર નથી હોતી, તમે શું કો છો એ વાત ઉપર
બિલકુલ સંમત છું તમારી સાથે વૃક્ષ એકચુઅલી કેવું થાય છે હવે તો પેલા એક્ચ્યુલી જંગલ જેવું જ આખું પૃથ વી એકદમ સરસ ગ્રીનરી થી ભરેલી હતી ને હવે તો કોંક્ર્રીટ ના જંગલ થઈ ગયા ને એના જે એવું કામકાજ થઇ ગયું છે કે આપડે આપડી વસ્તી વધતી જાય છે બધાને જરૂર છે મકાનની તો મકાનો બનતા જાય છે એના લીધે આપડણે જંગલોને કાપવા પડે છે એની સાથે સાથે જંગલોમાં રહેતા જે પ્રાણી પક્ષી પશુઓ છે એ લોકોને બી તકલીફ પડી રહી છે હું અત્યારે જે એરિયામાં રહી રહી છું મને યાદ છે એ આખા અમદાવાદના છેલ્લી સાઈડ નો એરિયા છે તો ત્યાં પણ એવું છે કે જે મતલબ અ ઝાડ પાાન મોટા મોટા જે વૃક્ષો છે ને એ કાપાતા જાય છે અને એક આખું જે નાના જંગલ જેવું હોય ને એમાં બધા રહેતા હોય મોર પશુ પક્ષી જે છે તો ઘણી વાર એવું બને છે કે લાઈક નોર્મલ રસ રસ્તા પર એ લોકો બિચારા આવી જાય છે ને ઘણી વાર દુર્ઘટના વક્તે એલોકો મૃત્યુ ભી પામે છે એટલે એને જોઈને બી જીવ બડે કે આપણે એમાં કશું કરી નથી શકતા અને વૃક્ષો સાથે એ છે કે વૃક્ષો અમુક વૃક્ષ તો અત્યારે આજની તારીખે બી હવે તો બધાને બવ ઓછી સમજણ પડે છે. પણ વૃક્ષોને લઈને આપડા જીવનમાં એમનો બવજ ભરપૂર ફાળો છે કે એના લીધે થઈને આપણે મતલબ ઓસડિયા જે કહેવાય ને એ એનાથી બનાવતા નાના છોડ છે કે વૃક્ષો છે એવી રીતે તમે જે જાંબુનું ઝાળ કીધું મારા પપ્પા જે છે એ આયુર્વેદિક ડોક્ટર હતા તો મને બ બાળપણથી જ મને આ બધું પપ્પા એ નોલેજ આપેલું કે કયા ઝાડ કયા છોડ છે કેવી રીતે સૂવો પડે એટલે અમારા ઘરમાં તો એલોપેથી દવાનું તો ચલણ પહેલેથી જ નથી એ કે ઝાડપાના જ તમારે યુઝ કરવાના ઘરમાં નેચર થી જ પોતાના શરીરને ચોખ્ખું રાખવાનું સારું રાખવાનું ને સ્વસ્થ રાખવાનું તો મને વૃક્ષ માટે તો ખુબ જ પ્રેમ છે આજની તારીખે ફ્લેટમાં રહું છું અત્યારે પણ તો પણ નાના નાના પંદર વીસ પેલા શું કેવાઈ પ્લોટ પોટ જે છે એમાં નાના નાના છોડવાઓ આવી રાખેલા છે. કે અમુક વસ્તુ જે કામ આવતી હોય એવી રીતે ઘરમાં એ રીતે હું કરું છું તમે શું કરો છો આના માટે
સાચી વાત છે મને પણ એવું થાય કે અત્યારના લોકો કેવું કે હેલ્થ માટે ફ્રૂટ ખાવા છે. શાકભાજી સારા સારા ખાવા છે એ બધું વિચારે છે પણ એ વિચારે છે કે એ બધું ફ્રૂટ છે કે શાકભાજી છે કઈ પણ મળે છે એમાંથી ચાલો વૃક્ષ નડિયા એટલે કપ પી દીધું પણ એઈ તો વિચારો કે તમને જે ફ્રૂટ ખાવા છે, હેલ્ધી બનવું છે, આમ કરવું છે. એનું તમે મૂળ જ કાપી નાખો છો વૃક્ષ જ કાપી નાખો છો તો પછી એને પછી એમ કે કે મોંઘવારી વધી ગઈ છે. શાકભાજી ફૂટ માં. પણ જયારે વૃક્ષ જ ઓછા થતા જાય છે તો ફળ છે ને એ બધું તો મોંઘુ થવાનું. અને અત્યારના કેવું ભણવાનું આટલું વધી ગયું છે તો કાગળ જોતા હોય છે. ને એ બધું લાકડું હોય છે તો એ બધું ક્યાંથી મળવાનું છે એમ. અને ચલો માણસો ની વાત તો દૂર છે આપડે તો આપણું જાણી જોઈ ને નુકસાન કરીએ જ છીએ. પણ આપણે પશુ પક્ષીઓનુંને એનું કેટલું નુકસાન કરે છે કેટલા બધા પ્રાણીઓ પક્ષીઓ હોય છે. જે બિચારા વૃક્ષ ઉપર આવી રીતના પોતાના ઘર માળા બનાવીને બેઠા હોય છે. તે આપડે કાપીએ એટલે ઈ લોકોને તો કેટલી અસર થતી હોય એમ. આપડે તો બોલીને પણ કહી શકીએ પણ વૃક્ષ તો જાય છે હવા તો પ્રદુષિત થાય જ છે. પણ આવી રીત તના આપડે પક્ષીઓને એટ લોકોનું ઘર છે કે એ બધું કેટલું છીનવી લઈએ છીએ એવી રીતના વૃક્ષ કાપીને અને પછી અને બધા શું કેશે કે બહું પોલ્યુશન વધી ગયું છે. આવી રીતના આ થોડુંક ધ્યાન રાખવું જો પણ તો વૃક્ષ તે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે એમ બધા નથી સ સમજતા હવે જો વરસાદ આવશે તો વૃક્ષ જ તેને જમીન ધોવાતા રોકાશે ને. કે ચલો વૃક્ષ છે તો આપણને ચિંતા નથી કે એટલું બધું જમીન નહી ધોવાઈ જાય એમ. અને આ બધું વૃક્ષ નીકળી જવાનું તો પછી શું થવાનું. બધા આ એક ખાલી વૃક્ષને લીધે તમે વિચારો ને કે પોલ્યુશન વધવાનું છે મોંઘવારીને પણ ખાવાની વસ્તુમાં કે ભણવાની વસ્તુ માં ઈન્ડાયરેક્ટલી તો અસર થાય જ છે. બરાબર છે હવે પક્ષીઓ પ્રાણી પક્ષીઓને પેલા તમે કો દિવસ એવું સાંભળ્યું હતું કે ઘરમાં કોઈ પક્ષી આટલા બધા અત્યારે તમે લોયો ને કબૂતર માં તો મોટા મોટા શહેરમાં તો કબૂતર ઘર માં એટલા માળા બનાવી દે છે ને કે બધા આમ કંટાળી જાય કે ના નેટ નખાવી પડે કે ના ભાઈ આ પ્ર માળા બનાવે પછી ઈંડા થાય છે આ થાય તે થાય છે પણ એ બિચારા ને આવું શું શું કામ પડ્યું એને થોડું એમ આવી રીત આવતા હતા પેલા હમણાં તો વૃ ક્ષ જ નથી રહેત એ લોકો પાસે પણ ઓપ્શન નથી રહેતો કે મજબૂરી હોય કે એ લોકો આવે એમ આપડે કેમ બહુ જ તડકો લાગતો હોયને રસ્તામાં ચાલતા હોયને થોડીક વાર બે મિનિટ માટે વચ્ચે મોટું ઝાડ આવી ગયું કેટલી શાંતિ આપણને અનુભવા કે હાયસ થોડીક ઠંડક મળી. એમ. અને પાછુ આપડે લોકો તો કેવું કરીએ છેએ કે આપણને ખબર છે આપણી ધાર્મિક ભારત માં રહીએ છીએ તો ખબર છે કે આપણી ધાર્મિકતા પ્રમાણે પીપળો છે લીમડો પછીમ તુલસી છે કે એવા બધા આપણેે એમ આપડે કેવાય ને કે ધાર્મિક વૃક્ષ કહીએ છી એમ. તો પછી એ લોકો ત્યારે ઈ નથી જોતા પીપળો આવ્યો હોય કે કઈ પણ લીમડાનું ઝાડ આવ્યું હોય પણ જો આપણે જરૂર જગ્યાની કે આપડે નડે છે, તો બસ કાપી નાખું એનો કોઈ સોલ્યુશન જ નથી લાવતા એ લોકો એમ. મને સાચું આ વાત બઉ આમ મનમાં લાગે છે કે આવું ન કરવું જોઈએ તમને શું લાગે એની માટે.
હા સાચી વાત છે, તમારી એટલે આના પરથી મને એક આઈડિયા આવે કે જો કે અત્યારે તો આપણે વાતચીત જ કરી રહ્યા છીએ આમ જોવા જઈએ તો એને આપણે અમલમાં બી લાવવું જોઈએ કોઈ પણ રીતે. અ આમ દાખલા તરીકે હું તમને કઈ કહું કે કોઈ શાળા છે, કે અ શાળામાં વૃક્ષ વૃક્ષારોપણ નો જો કાર્યક્રમ કરે કે અમુક ત્રણ મહિને કે છ મહિને તો બાળકોને બી પહેલેથી જ નાનપણથી જ પર્યાવરણનું એ લોકોને મહત્વ સમજાય એ લોકો દરેક એક વૃક્ષ વાવે, અને જ્યાં સુધી એ લોકો સ્કૂલમાં ભણે છે, ત્યાં સુધી એ પોતે જે વાવેલો છે ઝાડ, એનું જતન કરે તો એમને એનું બી ખ્યાલ આવે કયું વૃક્ષ છે એના વિશે એને ખ્યાલ આવે, એ રીતે ધીમે-ધીમે એ વૃક્ષારોપણ બી વધતું જાય અત્યારે. મ્યુનિસિપાલટી એ જે છે એ મોટા-મોટા શહેરોમાં ફ્રીમાં વૃક્ષો આપે છે. સોસાયટી માટે મોટા ઝાડ આપે છે કે તમે એનું સોસાયટી માટે બી આવે કે ગ્રીનરી આપણેે શહેરોમાં વધતી જાય, તો એના માટે મ્યુનિસિપાલિટી ખાસ્સી મહેનત કરે છે, પણ એકચ્યુલી આપણેે જ જાગૃત થવાની જરૂર છે બધા એ. કે આપણે એ રીતે વૃક્ષો વાવીએ, પ્લસ આપણી સોસ સાયટીમાં જે આવે છે એની જતન કરીએ આપણે. પણ અત્યારે તમે જે કહો છો એ પ્રમાણે છે કે ભઈ આપને જરૂર પડી જગ્યા નથી પાર્કિંગ ની જગ્યા નથી મલી, તો જે વૃક્ષો વાવેલા છે એ કાઢીને ત્યાં તમે ચણતર કરીને તમારું પાર્કિંગ બનાઈ દો. એટલે ધીમે-ધીમે એ બધું બહુ જ ઘટતું જાય છ છે ને એના લીધે આપણેે તો ઠીક છે, પણ હવે ભવિષ્યમાં આવનારી પેઢીને જે અહ તકલીફ પડવાની છે સારું પ સારું પ્રદુષણ જે હવા પ્રદુષણ જે છે એ એમને એનો સામનો કરવો જ પડશે એની હાવ, મતલબ એમાંથી એ કોઈ છૂટકો જ નથી એમના માટે. વરસાદ
સ્વચ્છ હવા એ બધું સારો વરસાદ સ્વચ્છ હવા જે છે, આવનારી પેઢીને કદાચ અહ બહુ ઓછી રીતે જોવા મળશે, મને એવું લાગી રહ્યું છે. એટલે આ રીતે જો શાળાઓ બધી જ શાળાઓ જે છે, એ આવી રીતે જવાબ દારી લઈ અને આમ વૃક્ષારોપણ કરાવે ધીમે-ધીમે તો કદાચ આવનારા પાંચ-દસ વર્ષમાં સારી વૃક્ષોની સંખ્યા વધી જાય. અને તમે જે કીધું એ પ્રમાણે કે મોટા-મોટા વૃક્ષો જે છે, એ લગભગ આઠ થી દસ વર્ષ થયા હોય. ઘણા તો એવા છ છે મેં સાંભળ્યું છે, કે વીસ-વીસ વર્ષ જૂના જે મોટા થડવાળા છે એ રોડ બનાવો છે, એટલે એ લોકો એ કાપી નાખ્યા છે. કેટલી મહા મહેનતે એ વૃક્ષ પોતે મોટું થયું હોય અને એને કાપી નાખો એટલે એ બી એક જીવ બળે કે આપણે એમાં જોકે કશું કરી નથી શકતા અત્યારે હાલ પૂરતું. પણ ઈએ તમારી વાત સાચી છે, કે મોટા-મોટા વૃક્ષો આપણે આપણી જરૂરિયાત પ્રમાણે એમને કાપીને જંગલ ઓછા કરતા જઈએ છીએ ધીમે-ધીમે. અને શરી જમીનનું જે ધોવાણ થતું જાય છે, એના લીધે થઈને. એ ખરેખર ચિંતાજનક વિષય છે આ-આ માટે. બરાબર ને?
સાચી વાત છે એકદમ. અને બીજું શું છે ખબર, તમે જે કયો છો ને એ સો ટકા સાચી વાત છે, કે ચલો શાળામાં આપડે છોકરાઓને સમજાવે કે વૃક્ષ વાવો થોડાક-થોડાક ટાઈમે ઈ લોકોને આવી રીતના ફરીથી કરાવે કે વૃક્ષો પણ મેઈન કામ શું છે વૃક્ષ આ અત્યારના તમે જુઓ ને ઘણી જગ્યાએ વૃક્ષારોપણના કાર્યક્રમ ચાલતા હોય કે મોટા-મોટા સરકાર હોય, ક્યારેક કેવું કે ચૂંટણીમાં આવવા માટે કે કોઈક બીજી રીતે પોતાની પબ્લિસિટી કરવા માટે વૃક્ષ વાત વાવી દે છે. પછી પાછળ તે એનું જતન કરવાની જે વાત હોય ને કે કોઈ પણ વૃક્ષ બે એક બે મહિનામાં તો ઉઊગી નથી જવાનું એટલું મોટું તો થઈ નથી જવાનું. તમે જે કાપ્યા છે ઈ દસ દસ વીસ વીસ વર્ષ જૂના વૃક્ષ છે. તો જે તમે વાવો છો એની પર તમારે એટલીસ્ટ બે ત્રણ વર્ષ તો થોડુંક ધ્યાન દવું જોઈએ ને. હવે તમે ઉત્સાહ માં ઝાડ વાવી દીધા ચલો પણ પાછળથી એનું જતન કોણ કરશે. ટાઈમે પાણી દવું કે થડો જે જરૂરિયાત મુજબ. જોગરૂત બધા ઝાડ ની અલગ અલગ જરૂરિયાત મુજબ ખાતર દેવું. કે બધા પછી જંગલી મતલબ અમુક કૂતરા હોય કે અમુક એવા હોય કે જે જોડને નુકસાન કરતા હોય ઈ બધાથી બચાવવા માટે તો ઈ બધાની જાણ અ તકેદારી કોણ રાખે એમ આપણને એમ થાય. કે ચલો વૃક્ષ વાવી દેવાથી તો પતતુ નથી પાછળથી જતન નું કામ ભી કરવું પડે ને. આપડે કેવું કે છોકરાઓનો સ્કૂલમાં વિચારે કે પાયો મજબૂત થાય પણ પછી પાયો મજબૂત જ રે એની માટે બે ચાર વર્ષ મહેનત કરી કે છોકરાને એવી રીતના વાળીએ તો વૃક્ષ પણ એવું જ છે ને કે એની માટે જતન કરવા માટે કોઈ નથી તમે કહો છો આ રીતના પ્રોગ્રામ બહુ બધા થાય છે. કે ચલો આવી રીતના આવે છાપમાં નથી આવતું અટલા વૃક્ષ વવડાવયા હવે આટલા વૃક્ષો વાવયા અને સંકલ્પ કર્યો કે દર વર્ષે વાવીશ. પણ પછી પાછળ થી વૃક્ષની સાથે શું થાય છે એ બી વિચારવું જોઈએ ને આપડે એમ. ઈ વાત છે બરોબર છે ને.
એકદમ સાચી વાત છે હવે છેલ્લે એક વાર તમને હું કહું મને વાત યાદ આવી અત્યારે કેવું છે અત્યારે છોકરાઓને તમને ખ્યાલ હોય તો બર્થડે પાર્ટીમાં રિટર્ન ગિફ્ટ આપ આપવાનો રિવાજ છે મોટા મોટી જે છોકરાઓની જે પાર્ટીઓ થતી હોય છે બરાબર ને તો એમાં મને ખ્યાલ છે. તે મારી ડોટર નો બે વર્ષ પહેલાનો જે બર્થડે હતો ને તો એમાં રિટર્ન ગિફ્ટમાં અમે અ છોકરાઓ લગભગ બારેક છોકરાઓ આવ્યા હતા એની ફ્રેન્ડ્સ ને બધા આવ્યા હતા. તો અમે રિટર્ન ગિફ્ટમાં અમે તુલસી ન અ છોડ અમે બધાને આપ્યો હતો. તો મને એમ થાય કે બધા કાદાચ આ રીતે બી કરે ને તો. ઘરે ઘરે નાના કોઈ પણ સારા જે છોડ હોય તમે એકબીજાને આપતા રહો. તો એ પણ એક સારો અ આપણેે પ્રચાર કરી શકીએ ઝાડ ઝાડપણ માટે કે ભાઈ ધરમાં ને ધરમાં તમે નાના છોડ વાવી શકો ને એની માવજત કરીને જેટલી ઘર પૂરતી બને એટલું આપણે ગ્રીનરી બનાવીને સાચવી શકીએ બરાબર ને.
સાચી વાત છે અને તમારો સાચું બહુ જ મને આઈડિયા ગમ્યો કે ભલે ચલો આખી દુનિયાને આપણે નથી બદલી તે પણ પણ એટલીસ્ટ આપે આપણા ઘર થી તો શરૂઆત કરીએ કે ઘરમાં તો આપણેે પ્રદુષણ ઓછું થાય અને એમ હેલ્ધી અને એમ કેવું સર ઠંડક પૂરું વાતાવરણ મળે ને એ માટે મને શું તમારો આ વિચાર બહુ ગમ્યો કે ઘર થી શરૂઆત હંમેશા કરવી જોઈએ. ઓકે ચલો આપડે મળીએ બીજી વખત
ચોક્કસ ચોક્કસ ચાલો મજા આવી વાત કરીને ગ્રીનરી ની જે વાત કરીને તો મનમાં બી ઠંડક મળી ગવું થયું. ચાલો મળીએે ઓકે આવજો આવજો આવજો.